હાલો.
જે શ્રી ક્રષ્ણા.
જે શ્રી ક્રષ્ણ, કેમ છો મજામાં?
હોવ એકદમ મજામાં, તમે કેમ છો?
મજામાં મજામાં.
ક્યાં આજકલ દેખાતા નથી, ક્યાં છો?
ઓપિસે અત્યારે જતો નથી ઘરેથી કામ કરું છું પ્રોજેક્ટ.
ઘરેથી કામ, કેવો પ્રોજેક્ટ?
એમાં એવું છે કે ગુજરાતી હોય ને એનું ઈંગ્લિશ ટ્રાન્સલેશન થેલું છે.
અચ્છા બરાબર તો એ ઈક કામ એટલે કેવું હોય મને જણાવશો.
લેપટોપ પર કામ કરવાનું હોય છે.
અચ્છા.
એમાં એવું છે કે હા.
હમ હમ હમ.
અત્યારે તો મને મારા જે મેડમ છે ને એને થોડા પ્રશ્ ન પૂછેલા છે કે તમે કઈ આઈડી પર વર્ક કરો છો કઈ આઈડી પર કામ બાકી છે એ મારે એમને આન્સર આપાનો છે કઈ આઈડી એક્ટિવ છે મારુ આઈડી જે એક્ટિવ છે પછી પિપ્લા મેડમ નું પણ એક્ટિવ છે અમનું પણ એક્ટિવ છે એક મેડમ આજે ગયા સે કોલેજ તેમનું આઈડી એક્ટિવ નથી અજુ.
અચ્છા એ તો એ આવશે એને પછી કરશે ને એવ.
હા આવશે એટલે ચાલુ થઈ જશે એમણે આમા એવું છે કે વન ફરવાનો પ્રોજે ક્ટ છે.
અચ્છા બરાબર.
એમાં ગુજરાતી અને ઇંગ્લિશ હોય છે. ગુજરાતી સેન્ટેન્સ અને ઇંગ્લિશ સેન્ટેન્સ.
બરાબર.
આપણે જોવાનું, એમાં કઈ કરેક્શન છે. કરેક્શન હોય તો, આપણે ઈસ્યુ કેવાના મિસ્ટેક છે શું છે. એ.
ઓકે, બરાબર.
હા. તમારે કરવું છે.
હા મારે ઈચ્છા થાય છે, તમે વાત કરો છો એ પ્રમાણે લાગે છે કે ઈઝી વર્ક છે.
હા, ઈજી જ છે.
બરાબર, હા તો થઇ જતો હોય તો હું કરવા રેડી છું. મારાથી થશે.
હા, થઈ જશ.
ઓકે, તો મને કઈ જ વાંધો નથી હું કરીશ.
હા.
બરાબર, તો એમાં બીજું એવા કેવા કેવા ટાઈપના ક્વેશચન કે એવું પૂછે.
આમાં શું છે. કે ગુજરાતી હોય ઇંગ્લિશ ટ્રાન્સલેશન હોય છે.
બંને હોય છે એવું.
હા, બંને હોય છે.
બરાબર. અને અમુકના આન્સર ના આવડતા હોય આપણે તો શું કરવાનું.
ચેટ જીપીટી કરી દેવાનું.
ચેટ જીપીટી આપણે કરી શકીએ છીએ એવું.
હા કરી શકાય, ચેટ જીપીટી છે. બિપસિક છે, બધું જ કરી શકાય.
બરાબર, સરસ તો તો કરીશું.
તમને સમજાવું, ચલો લેપટોપ ચાલુ કર્યું છે.
હા મારું લેપટોપ ચાલુ જ છે.
હા તો હું તમને લિંક શેર કરું છું.
ઓકે. હશે એટલે લીંક પરથી ચાલુ કરવાનું એવુ હોય.
હા.
ના. હા જ્યા તમે લિંક મોકલી એ વાળી ને.
હા, એ ઓપન કરો અને આઈડી પાસવર્ડ પણ મોકલ્યા તમને જોઓ.
હા, આમાં ઈમેલ આઈડી બતાવે છે તો એ નાખું ને.
હા, ઈમેલ આઈડી મેં તમને મોકલ્યું.
ઓકે, હા તો એ હ કરી દીધું હવે નેક્સ.
હમ્મ.
નેક્સ્ટ કરું ને હવે.
હા.
હા કર્યું. હવે આમાં પાસવર્ડ બતાવે છે.
પાસવર્ડ તમને મોકલ્યો મેજો.
ઓકે હા હા. હા થયું ચાલુ હમ.
હા એમાં ટાસ્ક આવે છે ટાસ્ક વાળું ઓપ્શન?
હા ઓપ્શન છે ટાસ્ક વાળુ એમાં ક્લિક કરું?
એમાં ક્લિક કરો હા.
હા કરીયુ. એના ડેસ્ક ને એક બધું બતાવે છે.
હા એમાં ડેસ્ક પર ક્લિક કરો.
હવે હા કર્યું.
કર્યું ને?
હા કયુૅ. એમાં ડેસ્ક પાસ કરવાનું આવે છે.
હા તમારે બે ટેસ્ટ આપવા પડશે. પહેલામાં એમસીક્યૂ હશે પાંચ ક્વેશ્ચન. અને બીજા લૉગ ક્યુએશન છે એ માં દસ આવશે.
બરાબર.
હા.
તો એ ટેસ્ટ મા એ લોકો કેવા કેવા ક્વેશ્ચન પૂછે એ કઈ ખબર છે તમને.
એ તો બધું હું મોકલી દઉં છું ટેસ્ટ કેવી પાસ કરવાનો મને સ્ક્રીન શોટ મોકલો લ તો પણ ચાલશે અને ચેટ જીપીટી કરશું ને તો પણ ચાલશે.
ઓ ઠીક છે મેમ.
હા જોડે જોડે વન ફરવાનું ચાલુ છે ને તમારું વાત કરો છો.
હા એ તો ચાલુ જ છે.
હા મારું પણ ચાલુ છે એટલે.
હ એ તો બહુ સારું કામ છે.
હા હા.
બરાબર. વાંધો નહી હું આ કરું છું ચાલુ ને કઈ હશે એવું તો તમને કહીશ.
ના ના એમાં જો મારે કહેવાનું તમારે બાકી રહી ગયુ એમાં તમારો ડાયરેક્ટ ટેસ્ટ નથી આપવાનો.
તો?
તમારે એની ગાઈડલાઈન વાંચવાની છે.
ઓકે ગાઈડલાઈન એ કેવી રીતે જોવાય ગાઈડલાઈન?
ડેસ્ક વાળું જે આવ્યું હતું ને.
હા હા.
એમાં પછીથી જાાવ તમે.
હા બેક જાઉ ને? ઓકે હા હવે?
હવે જો આવે છે એમાં કઈક?
એમાં સાઈડમાં ગાઈડલાઈન હા બતાવી.
એના પર ક્લિક કરો.
હા કર્યું એમાં ત્રણ પેજની ગાઈડલાઈન છે.
હા.
ઓકે તો આ રીડ કરી લવ એમ ને
એ વાંચવાની છે ખાસ એમાં કઈ તમારે ઈસ્યુ હોય તો મને કેજો આમ તો ઈઝી જ છે કઈ છે જ ની
તમે વાત કરી એ પ્રમાણે તો મને બી એવું જ લાગે છે કે હાવ ઈઝી છે આ તો
હા હા અરે ઘણું ઈઝી છે હું તો હા હું તો રમતા રમતા કરું છું એવું સમજો ને
તો તો પછી સારું જ હશે તમે એવી રીતે કરતા હશો તો તો
હા
બરાબર સરસ સરસ તેમાં જે પછી ટેસ્ટ પાસ કરી લેસુ તો પછી આવી રીતે જે ટેસ્ટમાં આવા ક્વેશ્ચન આવે છે એવા જ ક્વેસચન આવશે એમાં
હા એટલે ઇઝી ક્વેસચન આવશે ટેસ્ટમાં તો છે ને ટેસ્ટ શું જો ટેસ્ટમાં હાર્ડ જ ક્વેશન હોય
હા એ તો છે.
એમાં હાર્ડ હોય. એમને લાગે કે તમે ટેસ્ટ પાસ કરો છો તો આ પણ કામ કરી શકશો.
બરાબર હા હા સમજી ગઈ સમજી ગઈ સરસ તો તો પછી હું કરી સરસ અત્યારે જે ટેસ્ટ પાસ કર દઈશ એટલે આગળ કામ ચાલુ થઇ જાયને.
હા હા અને તમે જેમિની પણ કરી દેજો
જેમિની ઓકે ઓકે
હા
કેમ કે મારો છે ને ચેટ જીપીટી ચાલુ નહી થાય. એટલા માટે મારે જેમીન યુઝ કરવુ પડશે
કેમ ચેટ જીપીટી ચાલુ નથી થતું
અરે એમાં લિમિટ બતાવે છે એટલા માટે
શાનિ લિમિટ આવે છે.
જેમકે તમે અમુક લિમિટ બે કલાક કે એક કલાક કરી શકો એનથી વધારે તમે ના કરી શકો એમાંય નહી તો પછી પૈસા ભરવાનું આવે છે
એવું છે જે મી ની તો
હા એજ તો જે મી નાઈ તો ફ્રી જ છે એટલે એનામાંથી કરી દઈશે એવુ હશે ન તો
હમ્મ હા
બરાબર કરી વાંધો નય અને એમાં આપડે અહિયાં થી સ્ક્રીનશોટ કરીને જે મી નાઈ માં મોકલવાનું એવું ને
હા જે મી નાઈ અપલોડ કરશું ને એટલે આનશર આપી દેશે આમાં કેવું હોય પછી તમને સમજાવું પછી કોલ કરજો તમે મને
હા હા પાક્કું પાક્કું કરીશ
હા ટેસ્ટ પાસ કરી દો નેએટલે મને કેજો એ હું તમને સમજાઈશ શું કરવાનું છે.
હા હા સારું.
હા...
પાક્કું ચોક્કસ ચાલો મળીએે પછી.
હા મળીએ બીજું કઈ હોય તો જણાવો.
ના ના અત્યારે તો હું ટેસ્ટ પાસ કરી લઉં પછી તમને કોલ કરું.
સારું...
હા ચલો જય શ્રી કૃષ્ણ.
અને તમને તમને કઈ ક્વેશ્ચન ના ફાવે ને તો મને કહેજો.
હા હા સારું પાકું કઈશ.
હા સારું. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.